હુ છે?
હા આવે જ છે તમારો અવાજ, મારે મારો અવાજ છે ને કમ્પ્લીટ અવાજ.
હવો હવે મને તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
હા તો આજે આપડણે એ આઈ વિશે જાણીએ બરોબર કારણ કે મેં સાંભળ્યું છે કે એવું છે. કે એ આઈ આપડી જોબ મતલબ કે એ આઈ નોકરી છીનવી લે છે અને તો પછી કે તમારે એ સાથે જોડું પડે તો તમને જણાવો કે એ આઈ શું છે? તો મને ખબર પડે.
મારા મત પ્રમાણે તો એ મોટા ભાગેમાં ને આપડો હોને. તો એ પણ કામ ધારવું હોય. આપણે ઝડપ થી અને મધુ ચોકસાઈ થી આપડણે નારી શકીએ. એ તે આપડે શિક્ષણમાંમે આપ આપડે આરોગ્યમાં બેંકિંગમાં. બધે ક્ષેત્રે આધારે એ આઈ નો ઉપયોગ બહુ વધી ગયો છે. એટલે એ તો આમ સારું જ છે કારણ કે અ કોઈ પણને સગવડો હમ માનવી દારજ જે બંધ કાર્ય કરવામાં આવે છે ને બધું કાર્ય આસાની થી, થઈ શકે છે એ આઈ ના કારણે.
હા એ વાત તો તમારી સાચી જ છે કે એના કારણે બધું કામ આસાનીથી થઈ શકે છે. પરંતુ પછી ઘણા વિદ્યાર્થીઓ તેનો દુરપયોગ છે જેમ કે હવે, ધારો કે તમે ચેટ જી પી જોઈ લો બરોબર, તો હવે આપડે હું આઈ ટીમાં ભણુ છુ. બરોબર તો આઈ ટીમાં ચેટ જી પી ટી ખુબ જ મદદ કરી શકે કોડિંગ શીખવામાં એના માટે. તો હવે ઘણા મારા મિત્રો ની બધા છે. તો જયારે કોઈ કોડ લખવાના થાય કે કોઈ વિશે જાણવાનું થાય, તે ડાયરેક્ટ ચેટજીપીટ્રી લે છે એનું લોજિક દોડતા નથી કે પછી બીજું કાંક હતાને એટલું જ નહી પાછું. ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ ચાલુ હોય ને મારે મતલબ કે પરીક્ષા. તો એ વખતે પણ ફોન જોડે લઈને બેસે. બેસવા જોઈએ કારણ કે ખબર ના હોય સ્ટાર્ટિંગમાં તો જે પેલા સામાન્ય ટેસ્ટ હોય એમાં તો વાંધો ના આવે ને. તે બેગ જોડે જો હોય તો ફોનમાં ચેટ જી પી ટી એમાં ડાયરેક્ટ કોડ નાખી દે જે પૂછ્યું હોય ને એ. ના વાંચે અને પછી ચેટ જી પી ડી કોડ આપે ને કોડ કરીેને સરને બતાવી દે. હ સર પણ એમાં માર્ક્સ મૂકી દે, આવું બધું ચીગો થતી હોય છે તો આ નુકસાન જ કેવાય ને એક રીતે તે જોવા જઈએ તો.
હા એ તો વાર સાચી જ છે. કારણ કે અત્યારે બધું આપડે કોઈ પણ માહિતી હોય આપડે અંદર નાખીએ તરત એનું જવાબ અમુક સેકન્ડોમાં આવી જતો હોય તો તેના માટે અમુક એનો ખોટી નીતે પણ ઉપયોગ કરતા અમુક એનો સાચી નિતે પણ ઉપયોગ કરતા હોય કારણ કે અત્યારે નિણયના કારણે પણ ઘણી નોકરીઓમાં પણ પણ અસર થતી હોય છે. કારણ કે એને એમ માણસો નું કામ એને પોતે જ કરી દેતા હોય તો પછી માણસો મજૂરી પણ નથી મળતી એના કારણે કેટલાક લોકો બેરોજગાર પણ લેતા હોય છે. આવા પણ કિસ્સાઓ ઘણા સામે આવતા હોય છે. અહી કેટલાક કામ મશીનો કરે પણ તેમ લોકો મશીન જ કરતા હોય પણ બધું ઓટોમેટિક જ થઇ જાય તો પછી માણસને જરૂરત ના હોય અમુક કેટલાય કામો છે. કે જેમાં હ માણસોની જરૂર મશીન બેન ની જરૂર અહીંયા માણસો મશીન ચલાાવતા હોય તો અને હવે બધું ઓટોમેટિક નઈ જ તો માણસની જરૂરત ના હોય એના કારણે એ પણ સમસ્યા સર્જાઈ રહી છે. અત્યારે
ના એ વાત તો તમારી સાચી છે. એ સમસ્યા સર્જાઈ જ રહી છે. અને પાછું મેં એ પણ સાંભળ્યું છે. કે તમે આ કીધું એ બધું જવાબ આપે આપી દે છે. અને બધું કામ કરી લે છે. બરોબર આપડું માણસો ને તો એઆઈને કોણ સાચવ સાચવતું હશે એઆઈ પાછું જ્યારે કોકતા હશે ને જેને એઆઈ કંટ્રોલ કરતું હશે
હા આમમાં કેવું છે. હવે ધારો કે આપડે કોઈ પણ માહિતી અપલોડ કરીએ કે આપણને એમ લાગે કે માહિતી બરોબર છે. એ માહિતી આપણે અપલોડ કરતા હોઈ છીએ ઓનલાઈન વેબસાઇટ ઉપર એ બધા લોકો પો પોતાના કામની અલગ અલગ માહિતી હોય કે ફોટા હોય કે વિડીયો હોય એ બધી અલગ અલગ વસ્તુ અપલોડ કરતા હોય તો એના એજ છે. ને આ બધું એ શું છે. એ ધારો કે આપડે કોઈ પણ માહિતી જોતી હોય તો એજમ એ માહિતી અ અપલોડ કરેલી હોય ને તો એ માહિતી આપણને સરળતા મળી જાય એટલે આપડે જ બનાવેલું છે. જો શોટમાં કહીએ ને તો આપણેે જે માહિતી મોકલીએ છીએ એ કોઈને કોઈ વ્યક્તિને એ કામ આવતી જ હોય છે. પણ ખાલી એટલું છે. કે આનાથી એની માહિતી આપણને સરળતાથી મળી જાય છે. શોટમાં કઈ એ તો
હા એવા તો તમે સાચી અને આજકાલમાં તો ઘણા બધા એઆઈ બોસ આવી ગયા છે. જેમ કે ચેટજીપીટી છે. ગુગલ જેમીની છે. ગ્રોગ છે. પછી એઆઈ મોડ છે. મેટા આઈ છે. આ આટલા બધા ચેટ બોટ આવી ગયા છે. તો તમારા મતે શું કેવું આ આ જેટબોટ નો ઉપયોગ કરવું જોઈએ આપણે કે ના કરવું જોઈએ
ઈદનગાર હોય જે કારકે એનામાં પણ સારી એવી માહિતી મળી જતી હોય છે. તમે એવું પણ સાંભળ્યું હશે ને કે અત્યારેને કોઈ પણ આપણેે વસ્તુ ઓનલાઈન મંગાવતા હોઈ એ તો ખાલી આપડે અંદર લખી કે એમ લખીએ, કે આ કંપની ની વસ્તુ હોય. અને મને આ પ્રાઈઝમાં હમ વસ્તુ મેળવવી હોય, તો કઈ સારી કહેવાય? તો એ ડાયરેક્ટ જ કોય પણ ને ઓનલાઈન વેબસાઇટ હોય, કારકે એમેઝોન છે ફ્લિપકાર્ટ. તો એ ઓટોમેટિક એમાંથી પસંદગી કરે. કે એને ન્યૂઝ કયા સારા છે, કઈ વધારે વેચાણી છે. આ બધું કામ અ એ આઇ નુ છે, એ તરત જ આપને માહિતી સર્ચ કરીને. ઓટોમેટિક, કોઈ પણ કારણ નડતુ નથી એના પાછળ. માનવી ન પણેને હાથ નથી. અને ઓટોમેટિક માહિતી એના પસંદગી કરીને આપી દે. હા આ છે એ આઇ, અત્યારના જમાના પ્રમાણે જોઈએ તો.
હા તો તમે પણ એ એનો ઉપયોગ કરતા જ હશો બરોબર. તો પછી તમે કયો એ આઇ ચેટબોકસ નો યુઝ કરો છો સૌથી વધારે?
એ આઈ નું તો અત્યારે આ ચેટ જિ પી ટી તે મને કીધું. કેનો વધારે ઉપયોગ કરતો હોવ.
હા, તો પછી એમાં એવું કે મેં વચ્ચે સાંભળ્યું હતું કે ગૂગલ ન જેટલુ જે આ બધું પેલા આપડે ગૂગલ ઉપર માહિતી મેળવતા બરોબર. તો હવે એ બધી માહિતી આપણને ચેટ જી પી ટી ઉપર પણ મળવા લાગી છે ધીરે ધીરે પરંતુ ચેટ જી પી ટી અમુક વાર અમુક ભાષા સમજી શકતું નથી. આપડે કેતા હોય ને તો એને ખોટા જવાબો આપે છે તો એના વિશે તમાર શું કેવું છે?
હા એ વાત પણ સાચી એનામાં એનામાં ખાલી આપણને એટલો જ ઉપયોગ કરવો જોઈએ કે કોઈ પણ માહિતી આપણને આપે છે. તેના પાછળ આપણે સર્ચ કરીને જાણવું પણ પડે. એ માહિતી બરાબર છે કે નહી, કારણ કે વધુ મી આપણે એના પણ ના કરી શકે. પચાસ ટકા આપડે આપણી, જે આપણી સમજણ છે કે ભાઈ આ આમ બરાબર છે કે ન માહિતી આપને સમજવુ સમજવું જોઈએ. એમ બધું તો એનું પરફેક્ટ હોતું નથી સો સો ટકા કામ. બધા નવું કેતા હોય છે કે અમુક અમુકને ધાર કે બધા અભ્યાસ કરતા હોય વિદ્યાર્થી એમ પણ કેતા હોય કે દાખલા હોય. એમ કોઈ પણ ગણતરીમાં પણ મિસટેકો આવતી હોય છે, બધી સો ટકા સાચું હોતુ નથી. અલગ અલગ વાપરતા હોય. ચેટજીપીટી ને બધા જ.
હા. એ વાત તમે બરોબર કહી અને મે જોયું છે તો ગૂગલમાં પણ ગૂગલ માં તો બધા જવાબો આપણને એક્યુરેટ જ મળતા હોય છે કમ્પ્લીટ જ. તો તમે ગૂગલ વાપરવું વધારે પસંદ કરો કે ચેટ જી પી ટી?
ના એવું નથી એ હું યાર એ પણ પસંદ કરુ છુ. એલું પણ આપડ ભૌગલ પણ સારું જ છે એવું નથી. ગૂગલ ની બધી જ માહિતી તરતજ મળી જશે. ગોગલ ની અને બીજો એક ફાયદો એ પણ થતો હોય. એના ફોટા વિડીયો અહીં બધું. તરત જ આપને મળી જાય છે અને એની સ્પીડ આના કરદમ વધારે હોય છે. જડ પીટી ને બધા કરતા થાય કે એનામાં બધી વેબસાઇટ એની ડાયરેક્ટ આપવામાં આવતી હોય છે એ ફોટા હોય ફોટા ને અલગ કરીને દસમાં આવતાળે. અને ફોટા ઓપ્શન પણ વધારે હોય મેડ હો મેડ ના ઓપ્શન પણ વધારે હોય. તો એનામાં આપને વધારે માહિતી મળતી હોય છે. આજે બીજ અધર ઓપ્શન તમે જધા એના
હા એ વાત તો તમારી સાચી છે અને જો ચેર જીબી ટી છે તો એ એના સર્વરમાં અપડેટ કરે અને થોડુંક વધારે તો એ ગૂગલની બરાબર કરી શકે તમારા માટે
નહી. એતો અમે કરીરી શકે હવે એનામાં એવું છે ને કે જેપી છે. અમુક માહિતી આપણે સર્ચ કરીએ તો એ ડાયરેક્ટ ગૂગલ ની અંદર પણ આપણને બ આરેક ફેરવી દેતીું હોય છે તો અડધી માહિતી ને આના ઉપર થી પણ નતી જ હોય છેને એવું નથી કે અને સારું જ છે એવું નથી ખોટું છે અમુક માહિતી વધારે ભાવ કે કો પણ માયી નતી હોય એક જ દસે પણ વધારે માહીતી. અગર આપણને એટલું બધું આવી શકતું નથી. પણ આજે બધા બીજા આધર છે જ એટ જીબીડી હ વધારે આપી શકજું હો ફોટા મેળયોને એનામાં ગૂગલ વધારે આગળ પણ છે અને ફાસ્ટ પણ છે.
હા એ વાત તો તમારી સાચી ગૂગલ આગળ પણ છે અને ફાસ્ટ પણ છે પરંતુ આપ જે તમે જોઓ કે ચેપીટી ના ચેપીટી શું પણ આપડે કેવાય ને કે આ આપડી જોબ ખાઈ જાય છે ને એવું બધું સાંભળ્યું છે બરોબર કેવાત તો છે. તો હવે એમાં આપડે ઘણા લોકો એમ કે છે કે તમે એઆઈને ચલાવતા શીખો તો તમારી જોબને કોઈ તકલીફ નહી પડે અને મેં એક રેસ જોઈ હતી તો એમાં એ પ્રોફેસર એમ કહેતા હતા કે જો તમારું કામ એ છીનવી લેશે. એમને આંકડો પણ આપ્યો કે એટલું. પાંચ લાખ કરોડ કે એટલી જોબ્સ આખા વિશ્વમાંથી એ છીનવી લેશે. અને બદલામાં એમને કંક પચીસ મિલિયન એટલી જોબો પરત પણ મળશે એનું કારણ એમ છે કે જો તમે એ શ ખેલા હશો ને તો તમે એઆઈને કંટ્રોલ કરતા હશો ને તો તમે જોબ મળવાની શક્યતા વધારે છે. એવું પણ છે બે હાજાર ત્રીસ સુધીનો અંદાજો આંકડા આંકડો આવ્યો તો આવી તો એના વિશે તમારરે શું કેવું એઆઈ શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ શું કરવું જોઈએ.
હ ના એ તો સારું છે એનામાં આપડે જે રારી એ બધું આપણને. તોચારી હોવી જોઈએ અમારા સર ને બધા હમણા ગયા હતા ને. કે લગગ અફતર મનાવું હોય આપડે તો અને ઓડે હોય ધારો કેમ ખબર પડે એમ ઓડ છે. તો આપડે આખો લખવો ના જોઈએ. એનામાં નાની એને એઈની મદદ કરવી જોઈએ. એથી કરી ને આપડે સોડ સો કોડે આપડ તૈયાર જ મળી જતા હોય. જેથી કરીને આપણો ટાઈમ પણ એનો ઓછો બચે અને આપણે ફટાફટ શોપિંગમાં બનાવી પણ શકીએ કારણ કે જો આપડે આખું જ આપડે નાખીએ એમ પતા નું કોડ તો આપડું ટાઈમ વધારે જતો રહે. અને એનો ઓર્ડર જો આપણને ઓનલાઈન મળી જતો હોય તો આપડે એમાંથી લેવો જોઈએ ને. કામ તો એટલું જ થવાનું છે એ પેલામાં કામ થવું ફાસ્ટ થશે. અને ઓલેયામા થોડીક વાર લાગશે કાકે આપડે જાતે જ ટાઈપિંગ કરીએ તો વાર જ લાગવાની છે ને. હલો. ઓકે બાય ચલો.